ઓ
હા
તમને મારો અવાજ આવે છે ત
હા આવે છે
હા કેમ છો
બસ એકદમ મજામાં તમે કેમ છોકોહ
બસ મજામાં આજે તો છે ને આપણેે એક જ એક ખૂબ જ રસપ્રદ પ્રવાસ ના સંબંધિત વિષય પર ચર્ચા કરીએ કે હિડન જેમ વર્સિસ ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન આવું મેં સાંભળ્યું હતું તો મને થયું કે લાવો આના પર આપણે ચર્ચા ચર્ચા કરી લઈએ.
હા, ચોક્કસ કેમ નય ખુબ સરસ વિષય છે. આજે તો ઘણાં લોકો પ્રવાસ માટે ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સ પણ કરે છે. મેં પણ આવું કંઈક સાંભળેલું છે. ચાલો આપડે વાત કરીએ તો વધારે મજા આવશે.
હા, બહુ સારું કેવાય પણ બીજી તરફ કેટલી એવી જગ્યાઓ પણ હોય છે. જે ખુબ સુંદર હોય છે. પણ બહુ ઓછા લોકો તેને ઓળખતા હોય છે. એવું હોય છે. અમુક જગ્યાને.
હા, એજ પણ આવી જગ્યાઓને ઘણી વાર હિડન જેમ્સ કેવામાં આવે છે.
બિલકુલ બિલકુલ. હિડન જેમ્સ એટલે એવી જગ્યાઓ જે ખૂબ આકર્ષક હોય પણ હજુ સુધી આમ મોટા પ્રમાણમાં પ્રચલિત નથી બની.
હા, એજ અને જો આપણે કદાચ ફેમસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સની વાત કરીએ તો એમાં તો મોટા ભાગે પ્રસિદ્ધ સ્થળોનો સમાવેશ થાય છે.
હા, આ સ્થળો વિશે તો લોકા સોશિયલ મીડિયા, ટેલિવિઝન અને ટ્રાવેલ મેગઝિન્સ દ્વારા આમ જાણતા જ હોય છે બધું.
હા, એજ અમાં પાછું ફેમસ ડેસ્ટિનેશન્સ પર તો દર વર્ષે લાખો પ્રવાસીઓ આવતા હોય છે.
હા, અને આ જગ્યાઓ તો ટુરિઝમ ઇન્ડસ્ટ્રી માટે તો મહત્વપૂર્ણ આમ આવકનો સ્રોતજ છે એક.
એજ પણ તેના છેને કેટલાક ગેરફાયદા પણ હોય છે.
કઈ રીતે?
જેમ કે આપડે જોઈએ તો ઘણી બધી ભીડ હોય પછી ટ્રાફિક અને ઘણી વાર તો કેવાય નેકે પ્રદુષણની જે સમસ્યાઓ છે એ પણ વધારે જોવા મળે છે.
હા, એતો છેજ પણ હવે કેટલાક પ્રસિદ્ધ સ્થળો પર છેને પીક સિઝન દરમિયાન આમ ચાલવું પણ મુશ્કેલ બની જાય ખબર.
હા, બિલકુલ અને પાછું જો આપણે ત્યાં રોકાવાનું હોય ને તો હોટલ અને અન્ય જે સેવાઓ હોય ને એની કિંમત જે દિવસે મતલબ નોર્મલ દિવસે ચાલતી હોય એથી પણ ડબલ થઈ જાય છે.
હા, એજ તો એવું જ થાય દર ફેર આપણેે જ સિઝનમાં જઈએ ને તો તો એવું જ થાય અને આ કારણે છેને કેટલાક પ્રવાસીઓ છેને ઓછી જાણીતી જગ્યાઓ તરફ આમ આકર્ષિત થાય કે લોકો ઓછા હોય એવી જગ્યાએ જવાનું પસંદ કરે.
એજ અને શુંતું હિડન જેમ્સનો સૌથી મોટો ફાયદો શું છે. તું જણાવી શકું છું?
હા, ત્યાં છેને સામાન્ય રીતે આમ શાંતિ અને પ્રાકૃતિક સૌંદર્ય વધુ જોવા મળેને એટલે એનું આમ એ સૌથી મોટો ફાયદો જ છે કે ત્યાં લોકો ઓછા હોય અને ત્યાં શાંતિથી આપણે બેસીને આપણને મજા પણ આવી શકે.
હા, એ તેથી જ તો કદાચ પ્રવાસીઓને જે સ્થાનિક વાતાવરણનો અનુભવ વધુ સારી રીતે મળી શકતો હશે.
હા, એજતો અને હિડન જેમ છેને ઘણી વાર આમ સ્થાનિક સંસ્કૃતિને નજીકથી આપણને સમજવાની તક પણ આપે છે.
બિલકુલ બિલકુલ. સાચી વાત છે. કારણ કે ત્યાં ટુરિઝમનો જે હોય છે ને એક એક રીતે આમ પ્રભાવ એ હજુ સુધી આમ જોવા મળતો નથી.
હા, આથી તો સ્થાનિક પરંપરાઓ અને જીવનશૈલી વધુ પ્રાકૃતિક રીતે જોવા મળે છે.
હા, અને ફેમસ ડેસ્ટિનેશન્સમાં તો ઘણી વાર છેને જે વ્યવસાયકારી વધુ જોવા મળે છે.
હા, એતો છેજ હ અને. પ્રવાસીઓની છેને જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘણા ફેરફાર બી કરવામાં આવતા હોય છે એવી જગ્યાઓમાં.
હ અને જે હડ હિડન જેમ્સ હોય એમાં અસલી ઓળખ તો વધુ મતલબ જળવાઈ રહેતી હોય છે.
હા, એતો છેજને સોશિયલ મીડિયા એ છેને આ બંને પ્રકારોની જગ્યા પર કેટલી બધી અસર કરી છે તમને ખબર છે.
હા, એજ બહુ જ મોટી અસર કરી છે.
કઈ રીતે?
પહેલા કેટલી સુંદર જગ્યાઓ વિશે માત્ર સ્થાનિક લોકો જાણતા હતા ને હવે તો એક ફોટો કે વિડીયો વાયરલ થાય તો એ જગ્યા આખી દુનિયામાં પ્રસિદ્ધ બની જાય.
હા, એજ તો સાચી વાત છે. તમારી બિલકુલ કે કેટલાક હિડન જેમ્સ પણ સોશિયલ મીડિયા ના કારણે તો આમ ટુરિસ્ટના એટલા હોટસ્પોટ્સ બની ગયા છે ને કે હવે બધા રીલ મૂકે કે ફોટો મૂકે એટલે પછી એટલું વાયરલ જાય કે પછી બધા એ જગ જગ્યાઓ પણ પણ આઈ જાય છે.
હા, એજ આ સારી વાત પણ હોય શકે અને પડકાર પણ કેહેવાય આને.
હા, અને સારી એટલે કે સ્થાનિક અર્થવ્યવસ્થાને ફાયદો થાય એજ થાય. અને પડકાર એટલે તો કે. વધુ ભીડ અને પર્યાવરણ પણ દબાણ વધી શકે છે.
એજ તો તેથી જ તો જવાબદાર ટુરિઝમ ખૂબ જરૂરી છે.
જવાબદાર ટુરિઝમ એટલે શું?
એટલે એવી મુસાફરી કે જે સ્થાનિક લોકો પછી સંસ્કૃતિ અને પર્યાવરણનું જે સન્માન કરે મતલબ એને જાળવી રાખે જ્યાં ત્યાં કચરોના નાખે અને એવું બધું.
ઓ આ દ્રષ્ટિકોણથી તો છેને હિડન જેમ્સનું રક્ષણ પણ કરી શકાય હા.
હા, બિલકુલ.
ફેમસ ડેસ્ટિનેશન્સની છેને એક ખાસિયત એ પણ છે કે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ સારું હોય છે.
હા, અને ટ્રાન્સપોર્ટેશનસ હોય હોટ હોટેલ્સ હોય રેસ્ટોરન્ટ હોય અને ગાઈડ જેવી સુવિધાઓ પણ આમ સરળતાથી આપણને ઉપલબ્ધ થઈ જાય છે.
હ, આ કારણે છેને ઘણા પ્રવાસીઓ માટે આવી જગ્યાઓ આમ અનુકૂળ બની જાય છે કે બધું સારી રીતે મળી જાય ઈઝી રીતે તો એ જ સારું પડે.
હા, પણ હિડન જેમ્સમાં તો કેટલીક વાર આ સુવિધાઓ મર્યાદિત જ હોય છે.
હા, પણ કેટલાક લોકા છેને આનેજ એડવેન્ચરનો ભાગ માની લે છે કે હોય છે એડવેન્ચર એમાં.
હા, પણ આવી જગ્યાઓમાં નવા અનુભવ પણ આપણને શીખવા અને જાણવા મળે છે.
હા એ તો છે જ અને ટુરિઝમ મને છે ને અર્થવ્યવસ્થા વચ્ચેનો સંબંધ છે ને પણ અહિયાં મહત્વપૂર્ણ છે.
હા બિલકુલ કારણ કે જો આપણે ફેમસ ડેસ્ટિનેશન્સ ઘણી આવક ઉત્પન્ન કરે છે જેમકે લોકો બધા આવે છે આપણે જ હોઈએ તો આપણે ફરવા જઈએ તો આપણે બધું ખરીદીએ તો જેના દ્વારા જે ત્યાંના સ્થાનિક જે લોકો હોય દુ દુકાનદાર ને બધા એમને બી ખુબ ફાયદો થાય અને બધાની રોજી મળે એટલે આ બી ખુબ ફાયદાકારક છે.
હા પણ જો હિડન જેમ્સ નો આમ યોગ્ય વિકાસ થાય ને તો સ્થાનિક સમુદાયને પણ આર્થિક લાભ મળી જ શકે છે તમારું કેવું એવી જ રીતે
હા એજ આર્થિક ક તો બેરોજગારીની નવી તકો પણ ઊભી થઈ શકે
હા ઈતિહાસિક સ્થળો વિશે શું કહીશ તું
કેટલાક ફેમસ ડેસ્ટિનેશન્સ ઇતિહાસ દ્રષ્ટિએ‌‌ ખૂબ મહત્વપૂર્ણ હોય છે.
હા પણ ઘણી ઓછી છે આ તે જગ્યાઓમાં પણ સમૃદ્ધ ઇતિહાસ છુપાયેલો હોય છે.
હા અને કેટલીક વાર આ જગ્યાઓ વિશે ઘણી ઓછી માહિતી ઉપલબ્ધ હોય છે.
હા તેથી સંશોધન અને સંરક્ષણ પણ જરૂરી બની જાય છે.
અને પર્યાવરણની દ્રષ્ટિએ પણ આ મુદ્દો મહત્વપૂર્ણ છે.
હા વધ ધુ ટુરિઝમ થી કેટ કેટલીક વાર કુદરતી સંસાધનો પણ દબાણ વધી જાય છે.
હા જેમ કે કચરો અવાજ પ્રદુષણ એ બધું પણ અ સમસ્યા બની શકે છે.
હા અને હિડન જેમ્સની સુરક્ષીતામ રાખવા માટે આમ યોજના બંધ ટુરિઝમ પણ જરૂરી તો છે જ
બિલકુલ સાચી વાત કારણ કે સસ્ટેનેબલ ટુરિઝમ અહીયા મોટો ભાગ ભજવી શકે છે.
હા સસ્ટેનેબલ ટુરિઝમ એટલે એવી મુસાફરી ને જે વર્તમાનની જરૂરિયાતોને પૂરી કરે અને ભવિષ્ય માટે પણ સંશોધનો બચાવી રાખે
હા આ જ વિચાર આજે વિશ્વભરમાં છે ને મહત્વપૂર્ણ બની રહ્યો છે.
હા ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીમાં પણ હવે ઓછી જાણીતી જગ્યાઓને છે ને પ્રોત્સાહન આપ પવામાં આવી રહ્યું તો છે જ‌
હા કારણ કે અ આથી પ્રસિદ્ધ સ્થળોન પર નો જે દબાણ છે એ ઓછો થઈ શકે
હા અને પ્રવાસીઓને છે ને નવા સ્થળો વિશે જાણવા પણ મળે મલે છે આનાથી
હા એ જ આથી તો ટુરિઝમનું અ જે વિતરણ પણ સારી રીતે થઈ શકે છે.
તને શું લાગે છે કે ભવિષ્યમાં હિડન જેમ્સનું મહત્વ વધશે
હા કારણ કે ઘણા જે નિષ્ણાતો છે એ કે છે કે વધશે
કારણ
કારણ કે લોકો હવે માત્ર પ્રસિદ્ધ ફોટો પોઈન્ટસ જોવા કરતા અનોખા અને જે શાંત અનુભવ તરફ મતલબ જવાનું વધારે પસંદ કરી રહ્યા છે.
હા એ તો છે અને ટેકનોલોજીથી નવી જ ગ્યા વિશે માહિતી પણ મેળવી પણ સારી બની ગઈ છે. એટલે
હા એજ બિલકુલ સાચ
હા, તો હવે આ પડે અ તને શું લાગે છે, કે એ લો ક ટ્રાવેલ માટે ફેમસ ડેસ્ટિનેશન્સ કેમ પસંદ કરે પણ.
તુ હોય કોઈ જગ્યા ફેમસ હોય, તો કોઈની ઈચ્છા હોય, તો એ લોકો જવાનું પસંદ કરે.
હા, એ તો છેજ, અને રિવ્યુઝ વિડીિયોઝ અને ટ્રાવેલ ગાઈડસ પણ આમ આસાનીથી મળી જાય છેને, ઓનલાઈન એટલે.
હા, એજ આથી જ તો આપણે પ્રવાસીઓને પ્લાનિંગ કરવામાં સરળતા રહે છે.
હા, અને હિડન જેમ્સ માટે પ્લાનિંગ કરવી થોડી, મિસ મુશ્કેલ હોઈ, શકે છે એમાં.
બિલકુલ કારણ કે, ત્યાં વિશે કોઈ ઓનલાઈન માહિતી મતલબ હોય, પણ મર્યાદિત હોઈ શકે.
હા, પણ આજ વસ્તુ ઘણા લોકોને આકર્ષિત પણ કરે છે, એવું ખબર તમને.
હા, એજ કારણ કે એ છેને, તેઓ કઈ કામ નવું અને અનોખું શોધવા માંગે છે, એટલા માટે.
હા, અને ફોટોગ્રાફી ના શોખીન લોકો માટે, તો હિડન જેમ્સ ખુબ જ રસપ્રદ હોઈ શકે છે.
હ, કારણ કે છેને, ત્યાં અલગ અલગ દ્રશ્યો અને ઓછી ભીડ, પણ જોવા મળે છે, એટલે રસપ્રદ બને છે.
હા, અને ફેમસ ડેસ્ટિનેશન્સ પર છેને, ઘણી વાર એક જ જગ્યાના હજારો ફોટો સોશિયલ મીડિયા પર જોવા મળે છે, આપણને.
હા, પણ જયારે હિડન જેમ્સમાં લેવાયેલા ફોટો વાળું અનોખું જ લાગે, આમ જોવામાં તો.
હા, અને એડવેન્ચર ટુરિઝમ સાથે પણ હિડન જેમ્સ, નો સંબંધ હોય, શકે ને?
ચોક્કસ, ચોક્કસ કારણ કે કેટલીક હીડન જેમ્સ સુધી પહોંચવા માટે ટ્રેકિંગ, અથવા એવી લાંબી એવી મુસાફરી, પણ કરવી પડે.
હા, આથી છેને, સાહસ નો અનુભવ પણ વધી જાય છે. અને, પ્રવાસ યાદગાર. પણ, બની જાય છે.
બિલકુલ, બિલકુલ સાચ
હા. અને સ્થાનિક લોકો, પર ટુરિઝમની શું અસર પડે છે.
જો ટુરિઝમ યોગ્ય રીતે વિકસે તો સ્થાનિક લોકો ને રોજ ગારીની, સારી તકો પણ મળે.
હા, એજ બિલકુલ આના પર તો આપડે કેટલી, વાતો કરીએ ને એટલી જ ઓછી છે.
એજ. સાચું ક્યું.
હા, ચોક્કસ અનપ ફરી વાત કરીશું.
હા, ચોક્કસ.